કેમ છો?
મજામાં તમે કેમ છો?
પણ મજામાં છું બીજું બતાડો શું ચાલી રહ્યું છે વેકેશન પતી ગયું તમારું
વેકેશન ચાલુ જ છે ને હું હમણાં એક નવી સ્કીલ શીખી રહી છું કોમ્પ્યુટરમાં એક એડવાન્સ એક્સેલ કરીને છે તે શીખી રહી છું
અરે એ તો ઘણું સારું છે હું પણ આજ કલ નવું કઈ શીખી નું કોશિશ કરી રહ્યું છે. અ મેં પણ હાલમાં હમણાં સ્કૂટર શીખવાનું ટ્રાય કર્યું છે.
બરાબર અને જો ને હવે તો આપણા આજના સમયમાં ખૂબ જ આમ મહત્વનું થઈ ગયું છે કે આપણે નવી નવી સ્કીલ્સો શીખીએ અને બદલતા સમય સાથે આપણે નવી ટેકનોલોજીને પણ આપણે અ એ ઊભી થઈ ગઈ છે તો આપણે એને પણ અ શીખવું જરૂરી છે.
એકદમ સાચી વાત કે તમે આજના સમયમાં નવી સ્કિલ શીખવી એ ખુબ જ અ જરૂરી છે કારણ કે જો નવી સ્કીિલ આપણને આત્મવિશ્વાસ આપે છે અને એ જે આગળ વધવાની જે કારકિર્દીઓ હોય છે ને એમાં આપ એ મદદ કરે પ છે
હા એ તો છે નવી સ્કીલ શીખવાથી આપ આપણું જ્ઞાન વધે છે અને જીવનમાં આગળ વધ ની વધુ તક મળે છે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે જોયું કે કોમ્પ્યુટર સ્કીલ્સ છે, અ કોઈ નવી ભાષા શીખવી, ડ્રાઈવિંગ શીખવું કોડિંગ છે. અથવા કોઈ હેન્ડ રાઈટિંગ જેવી કુશ કુશળતાઓ આપણે અ વધુ આપણને આત્મનિર્ભર બનાવે છે. અને કોઈ કોઈ લોકો તો પેઇન્ટિંગ શીખે છે, પછી ડ્રોઈંગસમાં પણ એ લોકો આગ આગળ વધા વધે છે. પછી કોઈ લોકો સ્પોર્ટ્સ શીખે છ છે કોઈ
હહ હહ નહીં નહીં સાચું કીધું જો એ બધું શીખવું ખૂબ બજ જરૂરી છે કારણ કે જો નવી સ્કીલ હોય ને આપણે શીખીએ તો આપણનો આત્મવિશ્વાસ તો વધે જ છે. અ એ બધું તો થાય છે પણ જો પહેલાના લોકો હતા ને એજ એજ કામ જાનતા હત તા પરંતુ હવે તો સમય બદલાઈ ગયો છે. એટલે સતત નવું નવું કોઈ શીખવું ખુબ જ જરૂરી છે. આ પેલા ઓલ નહી હતું ને પેલાના લોકો તો ત તે લોકોને એવું જ હતું. કે આજ બધું અ છે. પણ હવે તો આટલું અગાડી કોમ્પ મ્પિટિશન છે, આટલું અગાડી બધું ચાલી રહ્યું છે, કે આપણને કંઈક ના કંઈક નવું શીખવું ખૂ ખૂબ જ જરૂરી છે.
તો તમે સાચી વાત કીધી પેલેના લોકોને ખાલી લાઈફમાં એટલું જ ખબર હતી કે આ માર રે આગળ આટલું જ ટેન્થ સુધી ભણવું છે, લગ્ન કરવા છે ને, ઘર વસાવુ છે, પણ આજના સમયમાં એવું નથી. આજના સમયમાં લોકો પાસે બધાની પોત પોતાની હોબ બીસ છે, સ્કીલસ છે. લોકોને આગળ વધવું છે. હમ
હા સાચું કીધું. અને તમને ખબર છે નવી સ્કીલ શીખવા જાઉં ને તો થોડીક મુશ્કેલી તો આવે જ છે. પણ આપણને છે ને એનાથી હાર નહી માનવી જોઈએ. અને ઘણી વખત આપણાથી ભૂલો પણ થાય છે. તો પણ આપણે એના પછી ને ધીરજ રાખવી જોઈએ. અને શાંતિથી એના ઉપર આપણેે કામ કરવું જોઈએ.
હા એ તો તમે સાચી વાત કી કોઈ પણ નવી વસ્તુ શીખે તો આપણને તરત તો સમજ આવવાની નથી થોડોક સમય. લાગે છે. એ એમાં આપડે. કરવું જોઈએ અને તમે જોયું જ હશે કે હમણા તમે. ઓલી એપના વિશે તમે જાણો છો. જે મતલબ આમ. જે ગ્રેજ્યુએટ છે. કો સ્ટુડન્ટ છે ને તેમાં એ એપમાં એવું. કે તમને ફ્રી સર્ટિફિકેટ કોર્સ આપે છે. તમારે કોઈ બી સ્કીલ શીખવી હોય તો ગવર્મેન્ટ તરફથી એફ બનાવી. છે યુડીઈ એમ એ વાય કરે. ઉમે કરીને હા તેમાં ફ્રી અને પેડ બે સર્ટિફિકેશન કોર્સ આપણને મળે છે તમે એમાં જે તમને ડિજિટલ માર્કેટિંગ ન કોર્સ કરવો હોય તમે એ પણ કરી શકો એ તમને ફ્રી. પણ મળી શકે અને પેડ પણ મળી શકે. એવી જ રીતે પછી આપણે ફિલાન્સિંગનોો કોર્સ હશે ડિજિટલ એમ્પાવરમેન્ટનોો કોર્સ હશે પછી કોઈ એક્સેલ છે. એમ એસ વર્ડ છે એનો કોર્સ હ છે તો એ આપણને ફ્રીમાં કતો ફ્રીમાં એટલે કે એ લોકો ફ્રી યુટ્યુબ ટુટોરિયલ્સ. જોય છે એ ટાઈપથી આપણે. અ જોઈને શીખી શકીએ છે અને પેડ વાલામાં જાય તો આપણને એ લોકો અ આપણે પૈસા પે કરવા પડશે. અને એ લોકો આપણને સર્ટિફિકેટ આપશે કે હા ભાઈ આ પર્સન એ. આ આ એપ માંથી આ વસ્તુ શીખી છે.
તો આ તો કેટલું સરસ છે ને આજકાલ તો આ બધું. ઓનલાઈન કોર્સ અને વિડીિયોને દ્વારા પણ લોકો કેટલું બધું શીખી રહ્યા છે તો ખરેખર આ મને ખૂબ સારું લાગ્યું કે ઇન્ટરનેટના. કારણે પણ નવું નવું આપણને શીખવાનો તક મળી રહ્યો છે. અને હાલો અ. જો આપ. આપણને કોઈ પણ વસ્તુ નવી શીખવી હોય ને તો આપણે એમાં પ્રેક્ટિસ કરવા. ખૂબ જ જરૂર હો જરૂર હોય છે હવે હું જ જારે સ્કૂટર શીખતી હતી ત્યારે હું પડતી. હતી બ્રેક પણ નહી લાગ. હતા કોઈ વાર બ્રેક લગાડવાનું ભૂલી પણ જતી હતી એ ચક્કર માં હું પડી પણ છું લાગી પણ છું બધું. થાય છે પણ આપણને એને છોડી નહી દેવાનું એને એ સ્કીિલને રાત દિવસ કરીને એને આગળ વધારતા રહેેવાનું સમય થતા ધીરે ધીરે આપણને એ વસ્તુ આપણે શીખી જ જઈએ છીએ.
હા એ તો છે આજકાલ તો જુઓ ને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા પણ આપણે ઘર બેઠા કેટલી બધી નવી સ્કીલ શીખી શકીએ છીએ. અને સતત અભ્યાસ અને પ્રે. કોઈ પણ સ્કીસને આપણે એકદમ આખું કમ્પ્લીટ કરી શકી છે તેથી દરેક વ્યક્તિ. તે પોતાના જીવનમાં સ્કીલ શીખવી ખૂબ. જરી છે કારણ કે શીુંી. શીખવાનું ક્યારેક બંધ થતું નથી આપણે ક્યારે પણ શીખી શકએ.
સાચું કીધું છે કઈ પણ નવું શીખ. શીખવાની કઈ ઉંમર હોતી નથી એ કોઈ પણ ઉંમરે આપણે શીખી શકીએ છીએ અને જો આપણે નવી સ્કીલ શીખીએ નવી કંઈક પણ શીખીએ તો એ શીખવાથી છે ને આવું નહી કે હું આ શીખીશ તો મને નોકરી મળશે એવું. કઈ નથી હોતું આપણે પોતાની વ્યક્તિગત જીવન માટે પણ કઈક ફાયદો હોય તો આપણેે એ સ્કીલ શીખી લેવી જોઈએ જેમ કે મને સ્કૂટી શીખવાનું એ જ કારણ હતું કે ભાઈ મને એ શીખવું તો મને મને પોતાને એમનો ફાયદો થશે કે મારે આમ તેમ જોવું હોય તો કોઈનો મને. આમ લેવું નહી પડે કે ચાલો મારી જોડે કે મને અહીંયા છોડવા ચાલો અ મને એના આધાર નહી રવું પડતું કોઈનું એટલે મેં આ શીખી એટલે સ્કીલ શીખવા માટે એવું કઈ નહી કે નોકરી જ કરવી જોઈએ એના માટે આપણા કોઈ પ્રસનલ હોય તો એ. પણ ફાયદો આ કરે આપણને અને. આપણું જ્ઞાન પણ એમાં જો અગર તમે. કોમ્પ્યુટરનું તમે કરતા છો તો જો એવી કોઈ સ્કીિલ કરો તો એણું આપણું જ્ઞાન પણ વધારે છે અને નવી તકો માટે પણ આપણને તૈયાર કરે છે.
હા એ તો તમે વાત સાચી કીધી આપણે નવી સ્કીલ. શી. થી આપણા વિચારોમાં. પણ કેટલો ફેરફાર આવે છે. આપણે વધુ આત્મનિર્ભર બનીએ છીએ અને સમસ્યાનો સરળતાથી આપણે સામનો કરી શકીએ. હવે ઉદાહરણ. તરીકે આપણે કમ્યુનિકેશન સ્કીલ વગર મેં બીજા બધા લોકો સાથે મારું કનેક્શન સારું હોય મારી બોલવાનું સારું હોય અને મેં કોઈ લેંગવેજ વાળો કોઈ કોર્સ કર્યો હોય. તો મારોું જે કોમ્યુનિકેશનસ. તી જશે. તે મારી કેટલી ડેવલપ થઈ ગયેલી હશે પછી અગર સમજી લો મારા કઈ કોલેજમાં પ્રોજેક્ટ છે મેં એને લીડ કરું છું તો મારામાં એક લીડરશીપ સ્કીિલ પણ ડેવલપ થઈ શકે છે.
હા સાચું કધું તમે અને. જો અમુક લોકો જેની તમે કહયો છો ને કે. અ હમણાં જ વાત કરી કે નવી સ્કીલ શીખવાની કઈ ઉમર. નથી હોતી તો એના માટે પણ જો લોકો હવે ઓનલાઈન પ્લેટફોર્મ પર પોતાની જે. કલા હોય છે જેમ કે કોઈ સંગીતમાં માહેર હોય છે કોઈ પેઇન્ટિંગમાં માહેર હોય છે અથવા કોઈ અલગ અલગ ભાષાઓ શીખવામાં હોય તો એ લોકો પણ કેતા પોતાને ઓનલાઈન રહીને બધું એ લોકો પોતાની કલા બતાડે છે તો એ પણ કેટલું સારું છે. તેનાથી તેમનું જીવન પણ એકદમ રસપ્રદ બની જાય છે નહી એટલે નવી સ્કિલ શીખવા માટે એવું કઈક નહી જોવું જોઈએ કે મેં કયા પ્લેટફોર્મ પર કામ કરું કે આમ કરું નહી જે ત્યાં તમને આપણને યોગ્ય લાગે ત્યાં કામ કરવું જોઈએ.
હા એ તો તમે સાચી કેતી હવે તો હમણાં સોશિયલ મીડિયા દ્વારા. રા બી આપણે જોએ.
હલો. હલો. હાલો હા હા બોલો બોલો.
અવાજ પ છેા.
હા હા.
હા. હા તો હવે જો ને સોશિયલ મીડિયા તરફથી પણ કેટલી બધી સ્કીલ્સ ઉભી થઈ છે જેમ કે આપણે વિડીયો એડિટ કરવાનો એની. પણ એક સ્કિલ છે બધા જ વિડીયો એડિટ. તા નથી આવડતું એક્સપર્ટ હોય છે કા તો જેને આવડતું હોય છે તે. કોવિડ. એડિટ કરી શકે છે. પછી આપણે ફોટોઝ ને. પણ એ લોકો અલગ રીતે કરીને અ કઈ એડિટિંગ કરે છે. પછી એ આઈ થી પણ આપણે ઘણું બધું. આપણ ને
હા સાચું કયું તમે. આવા નાના નાના પગલાથી. શરૂઆત કરવી જોઈએ આપણને પણ. અને જો બીજા લોકો. કઈક અગાડી વધી ગયા હોય કે ગમે તે હોય તો આપણે છે. ને એ લોકો જોડે આપણી સરકાર. ખમણી નહી કરવી જોઈએ કે બીજા. સાથે અ હા. બોલો. એ પોતે મતલબ આપણે આપણે હા. આપણે આપણે ધીમે ધીમે પણ આપણે અગાડી આપણે. પણ પહોંચી જશુ અને આપડણે પણ શીખી લેશું. કારણ કે જો નવી સ્કીલ હા નવી સ્કીલ શીખે ને. તો એ પોતે જ. અગાડિયા આપણને દિશા આપી જ દે છે જીવનમાં.
હા એ તો તમે સાચું કીધું. અને નવું શીખવું આપણને જીવનમાં આગળ વધવા માટે પણ કેટલી પ્રેરણા આપે. તે આપણું આત્મવિશ્વાસ વધારે છે. સાથે સાથે સપનાઓને પણ આપણા. સાકાર કરવાની દિશામાં મદદ કરે છે. તેથી દરેક વ્યક્તિએ સતત શીખવાની આદત રાખવી જોઈએ. અને પોતે સુધ સુધારતા સુધારતા રહેવું જોઈએ.
આખું એ જીવનભરની પ્રક્રિયા છે એટલે જ્યાં. તક મળે કે નવું શીખવું જોઈએ. ત્યાં એ શીખી જ લેવું જોઈએ.
હા એ તો તમે વાત સાચી હતીી હતી તો ચાલો. તમારા સાથે આ બધી નવી સ્કીસ પર વાત. કરીને મને ખૂબ. સારું લાગ્યું ને જાણવા પણ મળ્યો.
હા મને પણ ચાલો આવ. જો જય શ્રી કૃષ્ણ.
કૃષ્ણ.